હું તમને ફતી તમે કેમ કર્યો મને
અરે મેં કોલ જોયું ને કટ થયું એટલે પછી દસેક મિનિટ જેવું થઈ ગયું તું એટલે પછી મેં પાછો કોલ કર્યો હવે
પણ મારે કરવાનું હતું
અચ્છા એ
તો તમે કેમ કર્યો
મેં જોયું એકચુલી મારામાં આવ્યું એટલે પછી મે પાછું તમને કોલ કર્યો
તો પછી તમે મૂકશો પછી પાછો આ નંબર પર કરું તમને
હમણાં તો નઈ મુકાય આના પર
એમ નહી દસ દસ મિનિટ પછી હું પાછો તમને કરું આ નંબર પર?
હા હું ફ્રી જ છું તમે ભલે કરો વાંધો નહી.
હા હા અને પછી છે ને હું એવું કહેતી હતી તમારા દાદી ના નંબર પર બી હું કરીશ
હ એનો
કારણ કે મારે દાદી સાથે બી વાત કરવાની હતી ને આજે તો તમારા સાથે તે વાત કરી તો દાદી સાથે વાત કરવાનો મને સમય જ ના મળ્યો ને આજે તો પછી તમારી સાથે વાત થઈ જાય પછી હું દાદી ના નંબર પર ફોન કરું રે દાદી સાથે પણ વાત કરી દઉં દાદી આરામમાં છે કે જાગે છે?
દાદી હમણાં બસ એમનું પેલી કથા ચાલુ થઈ હશે ને એટલે કથા જોશે. અને
કથા જોવે છે મને તો ખબર જ નથી કેટલા દિવસ થઈ ગયા મેં દાદી સાથે કોઈ વાત જ નથી કરી.
એ એમની હવે શિવ ભગવાન ની કથા ચાલે છે ને
શિવ પુરાણ એ ટીવીમાં જોવે છે કે વાંચે છે?
ના ના ટીવીમાં જોવે છે. તો એ ચાલુ થશે અને ચોપડીમાં મહામૃત્યું જે મંત્ર લખશે
બરાબર
હા
તો કથાનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે?
કથા નો સમય ત્રણ થી પાંચ નો છે.
તો પછી મારી સાથે વાત કેવી રીતે કરશે હા તો એવું હોય તો પછું હું પાંચ વાગ્યા પછી કરીશ.
હા તો બી વાંધો નથી એ તો હવે વચ્ચે વાત કરશે વાંધો નહી કેમ કે લખે છે થોડીક વાર બેસે પછી પાછું ચા મૂકશે હવે ચાર વાગશે ને એટલે
છે ને એમાં થોડુંક વાર પડે ને એ વચ્ચે વચ્ચે કથાની એમાં વાત કરી લેશે
હા એનો તો કોઈ વાંધો નથી એ તો ચાલે એમાં કોઈ એવું નથી ફોન બી કરે છે વચ્ચે એવું કઈક નથી
હા બરાબર અને કાકી શું કરે હમણાં?
કાકી હમણાં આરામમાં છે.
સુઈ ગયો?
હા સુઈ ગયા છે.
રોજ બપોરે સુઈ જાય કાકી?
હા રોજ બપોરે સુઈ જાય છે.
કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી સુવે?
એ અઢી પોણા ત્રણ થાય એટલે પપ્પા આવે એ એટલે એમનું નારીયલ પાણી એમને કાઢી આપેને પછી સુઈ જાય
તો પણ સાથે ના રાખી લઈ તારા પપ્પા નારિયલ પાણી તો પછી ઊંઘી જાયને થોડા વેલા એવું
એવું નહી એ તો મારા બેહેન હોય તો બેહેન કાઢી આપે નહિ તો મમ્મી કાઢી આપે.
તું નથી કરી આપતી?
ના હું કોઈક દિવસ હોઉવ કોઈક દિવસ કઈ કામ હોય આ તો અત્યારે મારું વેકેશન ચાલે છે એટલે રજાઓ ચાલે છે ને એટલે બાકી મારે ક્લાસ હોય બધું એવું હોય તો બાર હોઉં કા તો ઘરે હોવ તો હું કાઢી આપું એવું કઈ નથી.
અને તારા મમ્મી પછી કેટલા વાગે ઉઠે?
એ સ સવા ચાર સાડા ચાર વાગ્યા સુધી ઉઠે.
અને સવારે કેટલા વાગળે ઉઠે.
સવારે તો એ તમારે જેવી રીતના નાસ્તો બનાવાનો હોય છ વાગે સાડા છ વાગે ઉઠે.
હ હ હ.
હ પછી છોકરાઓને તૈયાર કરે છ સાડા છ વાગે.
છ સાડા છ વાગે ઉઠી જાય એવું અને રાતે કેટલા વાગે સુવો
રાત્રે તો હવે અગિયાર વાગે ને અગિયાર સાડા અગિયાર વાગે કા તો પછી એમની બેનપાણી એ જોડે બેસ્યા હોય બધા અમારી શું હોય કે એમનું ઓટલા વર બેસી છે બધા રાત્રે બધા ભેગા થાય ને બધા નું કામ પરવારે એટલે બેસે સાંજે ને અ રાત્રે. એટલે એમને બાર સાડાબાર બી થાય એવું કઈક નથી હવે કાલે બેસેલા હ તા બધા બાર એટલે બાર સવા બાર થઈ ગયા તા ઊંઘતા ઊંઘતા.
હ હ હ.
હઉ
હા પણ થાકી જાય ને એટલું બધું મોડા સુધી જાગે તો.
હા એ તો વાત
તો થોડા અગિયાર વાગે ઊંઘી જતા હોય તો પછી આરામ મલી જાય ને.
એ તો પણ થોડીક વાર પરવારિયા હોય તો રાત્રે સારું લાગે ફરવા જાય બાર પવન બી કાલે સારું હતું.
મને તો બધા સાથે માથું ચડાવાનું ગમે ના હું તો સુઈ જ જઉં.
મને બી નથી ગમતું એટલું બધું બધા જોડે માથું ચડાવું હું તો ઘરે જ બેસું.
હા હું ઘરે થોડી વાર ફોન વાપરું અને પછી સુઈ જઉ તો આરામ થઈ જા ને એમ સારું બધા સાથે વાતો કરીને શું મલવાનું. કશુંય મલવાનું નહી આપડાને.
એજ બરાબર વાત તમારી.
હા પછી આપણાથી ભૂલ ભૂલમાં કોઈની નિંદા થઈ જાય. તો બી પાપ લાગે કોઈ કશું. કોઈની નિંદા કરતું હોયને આપણે હામી ભરી દઈએ. તો વડી પાછું આપણને પાપ લાગે એની કરતા કોઈને સાથે વાતો કરવાની નહી આપણું કામ પતાયવાનું. આપણે થોડી વાર ફોન વાપરી અને પછી સુઈ જવાનું હુ તો એવું જ કરું યાં તો પછી પછી મારા છોકરા સાથે અ બોલ અને દડી ને બેટ એવું રમવું અથવા મારા છોકરા સાથે ફૂલ રેકેટ રમું યા તો પછી હું અને મારો છોકરો અમે બંને મળીનેે પછી ફોન જોઈએ.
બરાબર બરાબર પણ અત્યારે નાના છોકરાઓને વધારે સ્ક્રીન બી ના દેખાડાય ને.
હા પણ હવે હું જોઉં તો એ બી મારી સાથે બેસી જાય જોવા તો પછી શું કરવાનું.
હા એ બી વાત બરાબર તમારી આજે પણ પવન બી સારો છે વા વાતાવરણ બી સારું દે છે આજે કાલે રાત્રે બી બહુ સારું હતું હવા બઉ હતી.
હું શું કેતી હતી કાલે સાંજે આવીશ.
હા.
મને લેવા
કાલ લી
મારા છોકરા ને.
હા હું લઈ જઈશ એને કાલે સાંજે વાંધો નહી
અહીંથી ઘરે થી લઈને સ્વામિનારાયણ મંદિરમાં જશો બધાને તો એવું કરશો
જોઈશું એને ઘરે તો લઈ આઈશું બીજું
એમ નહી ઘરે જવં પછી પાછી આટલું દૂર આવું. એની કરતા અઈથી ડાઈ એ અઈથી જતા રો સીધા તો એ આગળ પડે થોડું
જોઈ હવે કેવી રીતના થાય છે બધું સેટ
હમ્મ હમ્મ
હા અગર એવું થયુ તો હુ એને લઈ જઈશ ત્યાંથી અને ફરી આઈશું અમે બધા.
પછી તમારા ઘરે સંભારીને પછી લઈ જજો નહી તો. નહી તો હું સંભારી દઈશ તમારે અહીથી ડાયરેક્ટ મંદિર જવું હોય તો પછી હું જમાડી દઉં એને એમ
ના ના એવું કઈ નથી. એને સાંજે લઈ જઈશ અહીં જમી લેશે પછી રાત્રે હું પેટ્રોલ પંપ પર મૂકી જઈશ એવું હોય તો, પછી તમે લેતા જજો.
હમ હમ હ હમ હમ હમ
હમ્મ
પણ એ તમારે ત્યાં રમે ને તો એ થાકી જાય તો પછી અમે એને કઈ લઈ નહી જઈતા એમ. તો એ કે તો તો મારે જવું છે બગીચામાં તો તઈથી થાકી જાય તો પછી બગીચામાં કેવી રીતે જાય.
અચ્છા અચ્છા એવું
હા
તો જોઈશું જે રીતના સેટ થયા પછી તમને કાલે ફોન પર કહીશ.
હા હા હ
હા જે થશે સેટ તો હું એને બપોરે કા અ સાંજે લઈ જઈશ અને પછી રાત અ સાંજે લઈ જઈશ ગાર્ડનમાં
બગીચમાં
હા બગીચામાં ફરવા માટે
હા હ અને કાકા શું કરે હમણાં.
કાકા હમણાં આરામમાં છે થોડીક વાર પછી દુકાન ખોલશે.
આરામ માં છે સુઈ ગયા?
હા સુઈ ગયા છે. હમ
એ બી રોજ બપોરે સુવે પાછા. આટલા મોડા ઉઠે છે તો બી.
ના એમનું એવું નથી. એક પંદર વીસ મિનિટ આડા પડે ને પછી બજાર જે કામ હોય. કંઈક માલ સામાન લાવવાનું હોય એટલે લઈ આવે બપોરે.
હમ્મ હમ્મ હમ્મ
હઓ
તો જમીને થોડી વાર આડા પડે.
હા જમીને થોડીક વાર અડા પડે.
હમ્મ હમ્મ હમ્મ
હઊ
અને શાંતિ કાકા મજામાં?
હો બાજુમાં હો શાંતિ કાકા મજામાં.
આવે છે દુકાન પર?
હા આવે છે ને દુકાન પર ક્યારેક ક્યારે આવે સવારે સાંજ
અને ભાભીને મલવા નથી જતા તમે?
ના અમે અત્યારે આજે તો નથી ગયા કાલે આવ્યા તા એ લોકો બધા રાત્રે અમે બેઠા હતા.
કેટલા વાગે આવ્યા હતા.
એ લગભગ સવા નવ સાડા નવ જમી ને બધા આવ્યા હતા. પછી ભાઈ આવયો સવા દસ વાગે એટલે લોક ગયા ઘરે
હ હ હા. એ ત્રણ જણ આયા તા. તો આજે સુંદરકાંડ છે મંદિર માં હનુમાન ના
હા દર શનિવારે હનુમાન મંદિર માં સુંદરકાંડ હોય જ છે
દસ શનિવારે હોય છે? હવે તો ખુરશી મા બેસાડે છે ને!
એ હવે મને ખ્યાલ નથી. કેમ કે ગયા ગયા શનિવારે કે, એના... પેલા શનિવારે મારી બેન ગઈ હતી.
હા
એની બેનપણી જોડે
પણ વરસાદ પડી જાય તો બધા પલડી ના જાય જે સુંદરકાંડ સાંભળવા આવ્યા હોય એ
એતો હવે કંઈક વ્યવસ્થા કરી હશે એ લોકો એ આપણને ખ્યાલ નથી.
તો તું જવાની છે? આજે.
ના, હું તો મંદિર ખાલી દર્શન કરવા જઈશ. અગર ગયા તો ભી દર્શન કરવા. જઈશું એવું.
અને સુંદરકાંડ નો શું સમય છે? ખબર છે કંઈ?
એ મને ખ્યાલ નથી. તમને એવું હોય તો હું પૂછીને કહું. તમને મેસેજ પર.
હા, તો પૂછીને કેજો.
હા, કેમ કે મારી બેહેનની બેહેનપણીને એમના મમ્મી-પપ્પા જાય છે.
કોણ મુસ્કાન ના મમ્મી-પપ્પા? એ દસ. શનિવારે જાહે પાસો.
એ દર શનિવાર જાય છે. એ મને નથી ખબર પણ ગયા ના ગયા શનિવારે ગયા. એમ નાં મમ્મી-પપ્પા. ને મારા બેન ની બહેનપણી ને મારી બેન. એ ચારે.
તો તમારી બેન એ મુસ્કાનની સાથે ગઈ હતી?
હા, એ મુસ્કાનની સાથે ગઈ હતી.
તો, તમારા પપ્પા ભી તો જાય છે. તો એમની સાથે ના ગઈ તમારી બેન?
એ દર્શન કરવા જ જાય છે. ને મારા પપ્પા તો.
અચ્છા! હા હા, હા તે સુંદરકાંડ. સાંભળવા ગઈ હતી. તમારી બેન અને એક દિવસ. હે!
ત્યાં પાછું છેલ્લે પ્રસાદી મળે. વેફર ને બિસ્કીટ. એને પાછું કઈક હતું. પેલી નઈ કંઈક કઈ હતી! ફ્રુટી જેવી.
હા હા.
એક જ્યૂસ હતુ. પીવાનું સારું હતું. એ ભી..
હમ હમ.
હા રસ હતોુ એક બોટલમાં ભરેલું હતું અને વચ્ચે-વચ્ચે છે, ને પેલા લીચી આવે છે ને! એની ટુકડી હતી અંદર રસમાં બહુ મસ્ત હતી. એ બોટલ.
હા હા પણ ગરમ. તો હોય તો સાારું લાગે.
ગરમ ત્યાં ખાવાનું બી હોય છે. લગભગ઼....
શું હોય છે?
એ મને ખ્યાલ નથી. પણ એ દિવસે કહેતી હતી. અમે પ્રસાદ લેવા ગયા હતા. એવું ત્યાં,
એવું?
હા, પછી આ ઘરે ફરાળી ચેવડો અને બિસ્કીિટ અને...
તો મને સમય કહેજો ને તો આજે?
હા, હું સમય કઈશ. હવે, ગરમ નાસ્તો હતો કે નહીં. મને.. ખ્યાલ નથી. હું મારા બેહેનને પૂછીને કહીશ. હા હું તમને સંદેશો... મોકલી દઈશ. એ લગભગ અગિયાર સવા અગિયાર વાગ્યે જ ગયા અહીંથી એ એ દિવસે.
હા હા હા.
હા, એ બધું સારું કરે છે. ત્યાં મંદિરમાં સારું થઈ ગયું છે.
એમ નય. પાછું એટલા મોડા ઊંઘી યે ને પછી, સવારે આટલું વેલા ઉઠવાનું.
હા, એ વાત ભી બરાબર હો તમારી પણ પછી રવિવાર જ છે, ને એટલે રજા. શય
પણ મારે તો સવારે વહેલું ટિફિન બનાવવા માટે ઉઠવું પડે ને
હા એ બી છે તમારી પાછું સવાર તમારે તો ખાલી પુનમાં જ રજા હોય ને
હા
હા એ બરાબર છે હું તમારી વાત
એમ નહિ. અને, હું એવું કેતી તી, કે હ શું કેવાય પેલું? અગિયાર.